હલો,
હલો,
હેલો કેમ છો?
બસ મજામાં તમે,
બસ હું બી મજામાં છું.
શું કરતા હતા.
કંઈ નહીં જો બસ હમણાં જ મુવી ને જોતી હતી તમે શું કરતા હતા.
હુ સમાન પેક કરતી હતી.
અચ્છા અચ્છા સારું કઈ બાજુ જવાનું છે.
આ ટ્રેકિંગ ટ્રિપ પર,
ઓહ સરસ એ તો સારું કેવાય એવું બધા હોય તો આપડે આપડી બોડીને થોડું, રિલેક્સ મળે આપણું શરીર રિલેક્સ મળે છે. કઈ બાજુ જવાનું છે તમને,
અ ઉત્તરાખંડ, વેલ્યુ ઓફ ફ્લાવર્સ છે ને ત્યાં અમારી ટ્રેકિંગ છે ત્રણ દિવસની ટ્રેક છે.
ઓહ એ તો સારું કેવાય. કેટલું સારી જગ્યા હશે ને વેલી ઓફ ફ્લાવર્સ નામ સાંભળીને બી એવું લાગે છે કે, કેટલું સારું હશે.
હા બહુ જ મસ્ત છે એમાં બી ઓગસ્ટ છે એટલે, કે વેલ્યુ ઓફ ફ્લાવર્સ જોવાનું મેન ટાઈમ. ઈ ટાઈમ ઉપર તો બેસ્ટ ઇ એનો વ્યુ આપે.
હા ઈતો મેં બી સાંભળ્યું છે ફોનમાં એવા સમાચાર મેં જોયા હતા. કે વેલી ઓફ ફ્લાવર જવું હોય. તો આ સમય જઈએ તો સારું કેહેવાય.
હા એજ ને, આમ શુંહ કે વરસ મા એકાધ બે વરસ બે વાર આવી ટ્રીપ કરી દે ને તો આપણું માઈન્ડ અને, આમ બોડી રિલેક્સ થઈ આમ આખા કામની ભાગદોડથી. કા કો ભણવાના સ્ટ્રેસથી કે બધા લોડથી થોડાક ટાઈમ માટે આપને રિલેક્ ક્સ મળી જાય.
હા ઈ તો તમારી વાત સાચી છે કે વરસમાં આપને એક એક એવું ફરવાનું સ્થળ ગો તવું જોઈએ કે જેનાથી આપણા મગજમાં શાંતિ મલે અને આપણી આ આંખોને ઠંડક મલે આપે એવા પહાડવાળા વિસ્તારમાં જઈએ તો ખૂબ મજા પડે છે.
હ એજ ને એમાં બી નવાં નવાં ફ્રેન્ડ્સ હોય. નવાં-નવાં આમ અમે તો કોલેજ તરફથી જઇએ એટલે બધી કો મીન્સ ફ્રેન્ડસ બને. પછી અમારો જે હોય ટીચર એ અમને ગેમ્સ આપે, ટાસ્ક આપે. એ ટાસ્ક પૂરા કરવાના ને આપણા બોડીને એક ચેલેન્જ મળે કે વરસાદ પડતો હોય ને આમ અ ઢોળવાળું જગ્યા હોય ત્યાં આમ આપને ચડવાનું ને મજા આવે.
હા ઈ તો તમારી વાત સાચ ચી છે બાકી હમણાં સુધીમાં તમે કઈ કઈ ટ્રીપ એવી એટલે કયા-કયા પહાડો વિસ્તાર કે જોયેલું છે?
જો અમે એક વખત કશ્મીર ગ્યાતા, એક વખત અમે માથેરાન ગયા હતાં, એક વખત સાપુતારા ગયાં હતા. એક વખત અમે લોનાવાલા ગયાં તા ને એક વખત અમે મહાબલેશ્વર ગયાં તા.
ઓ અચ્છા અચ્છા ઈ તો સારું કેવાય આ બધા તમને પા મને લાગે છે તમેને પહાડો વિ સ્તારો ઘણાં ગમતા હશે, બાકી તમને કોઈ દરિયા કે એવું કાઈ ગમે છે?
હા ગમે ને આ હું જો આ તો મેં ટ્રીપ ટ્રેકિંગ ટ્રીપ કરી. હું આમ ભી વરસ મેં બે કીધું ને એક બે વખત ટ્રીપ પર જઉં. તો હું ગોવા જઉં પછી હ મોલ્ડીવસ ગીતિ, અંદમાન નિકોબાર ગઈતી. અમું જવું પડી હ.
અચ્છા અચ્છા ઈ તો સારું કેવાય ઓમ તો કેવું કે વરસમાં આપે એકાદિક બે વાર ટ્રીપ પણ નાખી મારી દઈ ટ્રીપ એકવાર તો શું આપણું મગજ બી શાંતિ થઈ જાય. અને જે આપને કાઈ કામકાજના ટેન્શનો હોય એ ભી આપડા દૂર થઈ જાય છે અને થોડું આપણે પોતના માટે ટાઈમ બી નીકાળવું જોઈએ વરસમાં. જેથી આપડી શરીરને તંદુરસ્તી થાય જેમ કે તમે કીધું ટ્રેકિંગ ટ્રીપ. તો ઈ ટ્રેક કરવું એ આપણા માટે ખૂબ જ સરસ કહેવાય.
હા એ જ ને એમ ટ્રેકિંગ કરી તો આપડી બોડીને આપણે આ એજ માં ખબર પડી કે કે આ ચેલેન્જ ફેસ કરી શકે છે કે નહીં. આમ આપણા બોડી માટે ભી એમ અચાનક આખો દિવસ કામ કરી ભણી તો શું એ રિલેક્સ મોડમાં હોય બોડી આમ માઈન્ડ જ કામ કરતું હોય મગજ જ દોડતું હોય. આમ આપડે આવી થોડીક કસરતવાળી કે એવી જગ્યાએ જઈ જયાં આપણા બોડીને જોર પડે તો શું કે બોડી ખુલ્લું પડ્યું હોય આમ. અચાનક એને પછી ક્યાંક એવો સિચ્યુએશનમાં ભાર ના પડે એનાં માથે.
હા, એ તો તમારી વાત સાચી છે કે અચાનક કોઈ આપને આવે મુસીબતો એવી તો આપડી શરીરને ઉપર ભાર ના આવે અને આપે ટેવાયેલા હોય. તો ઈ સારું રે. બાકી તો કેવું કે હવે પહાડ વિસ્તારમાં જવું હોય તો ઈ આપે ચોમાસું ની ઋતુમાં જઈ તો ખૂબ ત્યાંનો સારો નજારો હોય, પાછી ઠંડક મહેસૂસ કરી શકી. અને ત્યાંની જે શુદ્ધ હવા હોય એનું ઓક્સિજન જે આપને મલે. એ આપણા માટે ખુબ જ સરસ હોય છે અને આપણી આંખને ઠંડક મળે છે જે. ત્યાંનો નજારો જોઈને.
હા એજ હમણાં તો આપણે અયા ની. વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે એટલું ખરાબ કે આપડા. અંદર જાય શ્વાસમાં તો એટલું બધું નુકસાન પહોંચાડે છે. આમ આપડે ત્યાં ઉત્તરાખંડ સાઈડ જઈ કે કાશ્મીર સાઈડ કે જઈ એવા એરિયામાં કેટલું એનું નેચર કેટલું બધું સારું છે વાતાવરણ. કે થોડુંક આપણા શરીરને આપડા શરીર ના અંદર ભી થોડુંક આમ. આરામ થઈ શાંતિ મળે નેમ ચોખ્ખું થઈ જાય શરીર આપડું બી.
હા એ તો તમારી વાત સાચી છે કે હમણાં હવે આપણા આજુબાજુના વિસ્તારો જોઈ. ત્યા તો કેટલું હવામાનમાં પ્રદુષણ. ફેલાય છે તો તેથી આપણા સ્વાસ્થવામાં ખુબ જ તકલીફ. આવે છે એને આપે જયારે પહાડ વિસ્તારોમાં જઈ છી. તો ત્યારે ત્યાંની ઠંડક હવા. અને ત્યાંની નીલોતરીને જોઈને આપને ખુબ મન શાંત થાય છે. અને ત્યાંની શુદ્ધ હવાઓ આપણા શરીર માં જાય છે. તો તેથી આપણું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે અને શુદ્ધ થઈ જાય છે.
હા એજ ને આપડે તો ત્યાં નજારો જોઈ. આપને એમ થાય કે આપડે તો પાછા ઘરે જ ના જાય અહીં જ બેઠા બેઠા આ જ જોતા રે જે. એટલું સુંદર મીન્સ આપણું બધું. વાતાવરણ ને એટલું બધું સુંદર નેચર દેખાય છે. એમ થાય કે અહીયાં જ ભાઈ એટલું મન મન આપણું શાંત થાય બધી જ. ટેન્શન હોય બધું જ મગજમાં બાર હોય ભણવાનો. એ બધું જ ઉતરી જાય એમ થાય કે અહીયાં જ બસ આજ બેસ્ટ છે.
હા એ તો તમારી વાત સાચી છે મેન તો તમારા મગજનો. બહાર એટલા માટે ઉતરી જાય છે કેમ કે ત્યાં તો કોઈ આમ. શાંતિ જોય હંમેશા શાંતિ જોય છે કોઈ અવાજ કે કરનારું નથી. હોતું અને બીજું તો કેવું કે ત્યાં એક નેટવર્ક ના હોય. તેથી આપણે ફોન ના જોઈ મેન તો ફોન ના જોઈ તેથી આપણું મન ખૂબ જ શાંતિ મેળવે છે. અને જયારે ફોન આપણા હાથમાં હોય છે ત્યારે જ આપણા મનમાં શાંતિ નથી હોતી.
હા એજ ને શું ચાલે છે આપડા ફોનમાં હોય તો આપડે જોઈએ. કે શું ચાલે છે કે શું નહી કે શું અપડેટ છે કે શું આયુ. કામ નુ કઈ શું. એ બધું ત્યાં બંધ થઈ જાય એકદમ બંધ આપને કઈ ખબર જ ના હોય. એટલે એની તો ટેન્શન જ મટી જાય ને તો ત્યાંના લોકો. એટલા પ્યારા હોય છે, એટલા સ્વભાવના સારા હોય છે. એટલું મીઠી બોલી છે, ત્યારે તો આપને એમ થાય કે આપડે અહીંયા જ વસી જઈએ, આપણે અહિયાં થી જવાનું મન જ ના થાય.
હા એ તો તમારી વાત સાચી છે કે બહારના લોકો ખુબ જ પ્રેમ ભાવ આપે છે. ને અને બીજું તો કેવું કે ત્યાં પહાડ વિસ્તારનું જે, ગરમ ગરમ ખાવાનું હોય જમવાનું ઈ ખાવાની કેટલી, એટલી મજા આવે છે કેમ કે ત્યાં જે ઠંડક, નું વાતાવરણ હોય છે, અને સાથે હાથમાં એક મેગીની ડીશ હોય. તો તો આહા કેટલી મજા પડી જાય છે અને, જોડે આપણું મિત્ર હોય તો તો આમ કઈને આપે સુહાગન થઈ જાય છે.
હા એને સોને પે સુહાગા કેવાય એમ જ,
- હા એ તો તમારી વાત સાચી હું થોડી શું? આમ શાયરીમાં થોડી કાચી પડું. એટલે મને યાદ ના આવ્યું ને તમે કીધું એટલા માટે તમારો ખુબ ખુબ આભાર. ને બાકી તો મને આ પહાડો જોઈ ને તો ખુબ જ મજા આવે મને તો પહાડો વિસ્તાર ખુબ જ ગમે છે. તમને કયા વિસ્તારો ગમે?
મને તો ફરવું ગમે. પહાડો કે રસ્તાઓ કે નદીઓ બસ ફરવું જ ગમે. મેં તો એક વખત હું ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે એક અમે બે મને બાઈક આવડે છે ને એને બી બાઈક આવડે છે. તો અમે લોકો લદ્દાખ લદ્દાખ સુધી પહોચી તો ગયા પછી લદ્દાખ બાઈક એક રેન્ટ કરી એમાં લદ્દાખમાં બાઈકમાં જ ફર્યા એટલી મજા આવી. એ લોકો ના રસ્તાઓ જે પહાડ વચ્ચે રસ્તા જતા હોય બરફ ને આપણું આંખ્યું તૃપ્ત થઈ. આપણું શરીર શાંત થઈ ને મન ને એમ થાય કે વાહ આજ જોઉં આ ના સિવાય તો કય જોવું જ નથી ને એમાં આપડી બેનપણી જોડે હોય ને તમે કીધું મેગી નો ડીશ આપડા હાથમાં હોય એટલે બધું આમ એમ થાય કે આપડો જીવન નો આમ બો જ સારો મુમેન્ટ છે.
હા એ તો તમારી વાત સાચી છે. કે લદ્દાખ ના રસ્તાઓ ખુબ જ સારા હોય છે. અને કેવું કે બે રસ્તા વચ્ બે પહાડ વચ્ચે જે એક રસ્તો જતો જતો હોય ને એને એ નજારો આપે જોઈ તો આપને એટલું મન શાંતિ થઈ જાય. છે અને ત્યાં જે ફોટોસ આવે છે કેટલા સારા સારા ફોટો આવે છે અને ત્યાંનું બધું આપને એમ ઘુમવાની મજા આવે છે, કેમકે ત્યાં ઠંડક વિસ્તાર હોય છે.
હા એજ ને. એમાં ભી આમ આપડે ફેમિલી જોડે જઈ તો મજા જ આવે પણ ફ્રેન્ડસ જોડે જઈ તો એમ અલગ જ મજા છે એ મજા એકદમ આપડે વાત જ ના પૂછ્યું એટલી મજા આવી ગઈ એમ કે બધાને પોતાના જીવનમાં એક વાર આ એક્સપિરિયન્સ તો કરવો જ જોઈએ પોતાના એક જ ટાઈમ વધારેની, એક કે બે ફ્રેન્ડસ જોડે જવા અને આ એકવાર આ મ મીન્સ મજાનો એકવાર લાભ લેવાય. તો શું એ કે જીવનમાં એક એમ કેહેવાય કે બેસ્ટ કામ છે આ.
હા ઈ તો તમારી વાત સાચી છે. બાકી તો તમને આ તમે કીધું કે તમે તમારી બેસ મિત્ર સાથે ગયા હતા. તો તમારી એ યાદગાર કેટલું બધું યાદ આવ્યું હશે ને અને તમે ત્યાં પછી આમ જે તમારી મેમરીઝ બની ગઈ છે ઈ તો આપણા જીવન ભર રહે છે અને ઈ યાદો તો કોઈ દિવસ ભુલાતી નથી. તો ઈ ખુબ સારુ કહેવાય છે કેમ કે એક મિત્ર સાથે તો હર વખતે ટ્રીપ તો એક મારવી એમ ખુબ જરૂરી છે.
હા એજ ને. તમારી જોડે તો આ ફરવાની ને, વાતો કરવાની એટલી મજા આવી એમ થાય કે આપણે એક ટ્રીપ મારી આવિયે તમારી જોડે એક ટ્રીપ મારવાની ઈચ્છા છે મારી. તો આપડે નેક્સ્ટ ટાઈમ પાકુ એક ટ્રીપ મારશુ.
હા ઈ તો તમારી વાત સાચી છે કે હવે આ ફરવા વાળી અને એવી વાતો હોય તો એ તો ક્યારે ખૂટે જ નય અને ઈ લંબાતી જાય છે વાતો તો તો આ વાત કરીને તમારી સાથે મને ખુબ જ મજા આવે અને નવા નવા વિસ વીસતારો વિસે જાણવા બી મળ્યો. ઠીક છે લો તમારા જોડે પછી વાત કરુ.
એ હા.